હેલો અસલામાલીકુમ.
વાલીકુમ અસલાામ. તો એકદમ મજામાં ને? તું કહે તારે શું ચાલે છે ઘરના બધાને કેમ છે?
હ અલહમદુલલા અહી તો બજા મજા મા છે. ઘરમાં બધા ના તબિયત પણ સારી છે બધા ખુશખુશળ છે અને તો હળી મળીને શાંતિ થી રહી આખો દિવસ આવી રીતના ઘરના કામમાં છું ને પસાર ખાઈ લે, કઈ નહી બસ. આ વખતે હું એવું વિચારતી હતી કે હું તને ફોન કરું પણ હું ફોન કરું એટલ પેલા તો તારો ફોન આવી ગયો તો સારી વાત કેહેવાય તને યાર ખબર હે આ વખતે સભે બરત નો તહેવાર આવી રહ્યો છે. તો મેં વિચાર્યું હાલને કે તારી સાથે અ શું તૈયારી અ કરવી એ વાત પણ કરી લઉ. તારે શું ત્યાં તૈયારી ચાલી રહી છે?
અરે વા. સાચું કહું તો હું પણ તને યાદ જ કરતી હતી કે સબે બારાની તૈયારી ચાલી રહી છે. અને ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. કેમ કે ઘરની તને ખબર જ છે કે તહેવાર આવે એટલે એ પેલા આપણેે ઘરની સફાઈ કરવી જોઈએ. તો બધું કિચનને એવું બધું સાફ થઈ ગયું હતું ને એ બધી સફાઈ કરીને હજી બસ છો ફ્રી થયા. અને મેં વિચાર્યું કે લા હું પણ વિચારતી હતી કે તને પૂછું કે શું છ. ચાલે બધી તૈયારી. તો અને હલવો કાલે તું કા હવે કાલે હલવો અને રોટલી બનાવવાનું વિચારી રહી છું. તે શું વિચાર્યું છે આજ અત્યારે.
હા યાર મેં પણ જો ને સુજી નો હલવો બનાવવાનું નક્કી કર્યું હે અને એના પછી હે ને ખીર બનાવવાનું નકી કર્યું હે અને અ ગણ ઘણી બધી વસ્તુ જેમ કે ભજીયા હે, પછી ફ્રૂટ હે અને બધી પુરી હે, મગ હે ખાસ કરીને તો મગ તો આપડે તે દિવસે કરવા જ પડે. મગ, ભાત ને, દૂધ ને એ બધાનો ફાતયો દેવાનું વિચારી રહ્યું અને આ રાત તો તને ખબર જ છે કેટલી બરકત વાળી હોય છે. અને કેટલી મોટી રાત હોય હે અને આ રાત તો ખાસ કરીને ઈબાદત કરવાની જ હોય અને આપડી મક્ષવી રથ માંગવાની જોઈ દુનિયાની અને આખી રથ ની એ તો તને ખબર જ છે ને. હું
હા બિલકુલ સાચી વાત છે તારી અને હું પણ વિચારી રહી છું કે તું આટલી બધી આઈટમ બનાવવાની જો અને આપડે તો આમાં તો આપણે વધારે જ અ બધું બનાવવાનું હોય જેમ કે એક પણ વસ્તુ ઓમ ન છૂટવી જોઈએ. એટલે હું પણ ઘણી બધી આઈટમો બનાવીશ અને મગ તો ખાસ કરીને હું બનાવી પણ મગમાં ધ્યાન રાખવું પડે ને કે મગ ના દાણા ફૂટવા નો જોઈએ. એટલે હું એ રીતે ધ્યાન રાખીને જ મગ ને એવું બનાવીશ અને આ રાતે તો આપડે મગફ મગફીરત ની રાત કહેવામાં આવે છે આપણેને આખી રાત જાગવ વુ પડે આખી રાત જાગીને નમાજ પડવાની હોય પછી કુરાન ની તિલાવત કરવાની હોય છે. તો અમે તો બધા મિત્રો પણ આજુબાજુના મા મારા માસી ની બધા બાજુમાં જ રહે છે. તો એમની પણ છોકરી ને એ પાંચ છોકરીઓ ને તો એની પણ છોકરીની અમે બધા સાથે મળીને અ અમે ન્યાજ બનાવી. આવતા હોય પછી અમે તિલાવત કુરાન ની કરી આખી રાત અમે સાથે જ જાગી અને અલ્લાહ પાઝ હે ને આપણા ગુનાઓની માફી માંગવાની હોય છે.
હા યાર આ તો તારી સાચી જ વાત છે, પણ મન લાગે હે તને એ નઈ ખબર હો સવે બરા નો અર્થ શું થાય સવે બરા છે, ને આ એ સ એટલે હને એને રાત કહેવામાં આવે છે, એ ખાસ. શબ્દ હે સરઓ ને એ આપણો ગુજરાતી શબ્દ હે ને રાત કહેવાય બરા એટલે મુક્તિ અથવા તો એને સમા એને એ કેહેવામાં આવે. અ અને આ આખી રાત છે ને રહેમત વાળી હે તો તને ખબર જ હશે ને અને ખાસ કરીને તો હે ને આ વખતે તો મેં મારા રૂટીન માંથી સમય કાઢીને આખી રાત વિવાદત કરવાનો હોય. ઈરાદો કર્યો છે, કેને મગરીબ ની અજાન થઈ જાય ને ત્યારબાદ છે ને મગરીબ ની નમાજ પડી ને પછી અ આપડા જે મહુરમ ગુજરી ગયા હે તેના હકમાં દુઆ કરવી અને સગા સંબંધી માટે દુઆ કરવી અને જે તમામ મહરૂમ છે, એની મીરત ની દુઆ કરવી અને આપડે આ દુનિયા થી મકફીરત ની દુઆ કરવી અને એ રીતના બધી દુઆ કરવી ઇમામ ના રસ્તા ઉપર હાલવી. એવી પણ મેં દુઆ કરવાનું આ વખતે નક્કી કર્યું છે.
હા તો કદાચ એવું હોય તો તું એમ કરજે કે એક લાખ થી તો આમ જગાય નહી તો એવું હોય તો તું મને કેજે તો આપડે સાથે કા તું આવતી રેજે છે તો આપડે બધા સાથે જાગશું ને અલ્લાહ ની ઈબાદત કરશું કુરાન ની તિલાવત કરશું અને આ બધું તે કીધું એ રીતે બધા માટે દુઆ કરવાની હોય છે. કોઈ પણ આપણા સગા હોય બધા માટે દુઆ કરવાની અને આ આ રાતે તો છે ને ઘરના પુરુષો તો કબ્રસ્તાને જશે ને બધા કબ્રસ્તાને જાય છે અને આપડે તો આપડા ઘરે બેસીને જ દુઆ કરવાની હોય છે આપડે તો ક અબરાસ્તાાન જવા જવાનું હોતું નથી
હ
અને આ રાત હે ને આલા પાક ને સૌની નેક દુઆઓ હોય ને કબૂલ કરે આપડે કઈ પણ દુઆવા માંગીએ ને સાચા મન થી ઈદુ હ ને અલ્લાહ તહ હ ને આપડી કબૂલ કરે છે
હા યાર એ તો તારી વાત સાચી જ છે અ પણ તને એ તો ખબર હશે ને કે આ અ આ ઈદે મિના ઈદે મિના પૂરી થાય પછી આપડે તરત જ આ દિવસ ની સેરાત ની તૈયારી માં મંડી ગયા હોય કે હું તો ત્યારથી ને જ મલા ચા પૂરી થઈ જાય ને પછી તરત જ કુરાન સાહેબ પડવાનું ચાલુ કરી દઉ એટલે એને સ આવે ને ત લગીને તો મારે બે ત્રણ પુરાનસરી પડાય જ ગયા હોય એમ અને પછી આ સે બરાત ના મુબારક દિવસે હે ને મારા સમ કો કઈ ભૂલ થયું હોય તો તે દિવસે કુરાન શરીફું બક્ષી દ ને જે આ જે સબીરા કબીરા ગુના થયા હોય એની અલ્લા ત આગળ માફી પણ માંગલું અને જાણે અજાણ ક ફૂલ થય હોય તો એના માટે પણ હું દુવા માંગી લઉ અને ખાસ કરીને આ દિવસે તો આપણે એકબીજાને જાણતા અજાણતા ક્યારે એક બીજા નું દિલ દુભાવ્યું હોય તો દિલ થીને એકબીજાની માફી માંગવાની હોય છે ખાસ કરીને તો
હા એ તો છે જ કે પેલા તો આપડે જેમ કે તિલા મદદ કરીને આપડણે અલ્લા તલા આગળ દુઆ કરવાની હોય. અને આપડા કોઈ પણ ગુના થયા હોય કે અજાણતા ગુના થયા હોય જાણી જોઈને ગુનો થયું હોય ઈ તો ખબર જ છે કે કોઈ દી માફ ન થાય આપડા પણ આપણા અજાણતા જે કઈ પણ ગુના થયા હોય એ અલ્લા તલા આપણને માફ કરી દે છે. એની આગળ દુઆ કરીને આપણે માફી માંગવાની હોય. અને નમાજ તો આપડે પાંચે પાંચ જોકે ઓમ ટાઈમ મળે તો પડતા હોય કે ન પડતા હોય એવું બને પણ આ દિવસે તો હે ને આપણે નમાજ તો પૂરી પા પડવી જ પડે બધી સવારની છે બધી નમાજ કરવાની હોય પછી રાતે ઈશાની નમાજ પડીએ તજ ઘણો ટાઈમ થઈ જાય પછી એ પ્રમાણે બધા ભેગા મળીને આપણેે દુઆ કરીએ અલ્લાહ તલા ને. અને જો અલ્ અલ્લાહ તલા અત્યારે આપણું સાંભળી પણ લિયે. અને સાહેનમાં મારા જેવી મિત્ર મેં ક્યારે માફ કરી દીધી છે તને તો જો મારાથી પણ કોઈ ભૂલ થઈ હોય તો અલ્લાહ ના વાસ તે ને તું મને માફ કરી દેજે.
હા યાર એ તો તારી વાત સાચી હે હું તો હેને સભે બરાત એટલે કે આ સાબણ મહિના ની પંદરમી તારીખે જ સે સવે બારાત મનાવવામાં આવે તો ઈ રાતે જ હું હને ઈબાદત કરું દુઆ કરું પછી એને અલ્લાહ તાલા તોબા કરું. આ આ રીતના છે ને હું બધું કરતી હોય તે જે રીતના કીધું કે નમાજ પડું હું એ રીતના નમાજ જ પડતી હોય તે દિવસે તો હું હે ને નમાજ પડું કુરાન શરીફ પડું તસ્બી પડું અને એ સિવાયને ઘરમાંથીને હે ને બધા જેટલા માણસ ને એ પ્રમાણે હું ફિતરો પણ કાઢું અને જકાત પણ તે દિવસે આપી દઉં એમ કે ઈ તો બહુ સારું અને ખાસ કરી હે ને કબ્રસ્તા ને પણ મારા ભાઈ ના પપ્પા ની બધા જાતા હોયને હું પણ હે ને આ કબ્રસ્તાનમાં જે એટલે તમામે તમામ મહરૂમ હોય તમામે અ તમામ મહરૂમ ના હકમાં દુઆ કરું.
એ તો બહુ સારું કેહેવાય અમારે તો હે ને અ મારુમજ જે ગુજરી ગયા હોય ને જે દાદી ને નાની ને બધા તો એના માટે હે ને હું. અમે કુરાન શરીફની તેલાવત પણ અમુક હું જો મારાથી બે તન જેટલા પડે એટલા અને બાકી અમે હે ને બાર થી પણ પડાવી લઈએ. અને પછી હૈ ને અમે તેને એ દિવસે હૈ ને અમે બક્ષી અસર સમગ્રી ના વચ્ચે જો ફાટીયો દેવામાં આવે ને ત્યારે અમે હે ને મરુમ ને ને એ બધું બક્ષી દઈએ છે પછી આપણા નબીહે પછી આપણા અ પીર હોય એના માટે અને પછી ઈ બધુંમ આમ અમુક વસ્તુ હોય કે જે આપણે દેવાની હોય એ આપણે દઈ દઈએ અને સદ પણ અમે સતકો પણ ઘરનો કાઢીએ છીએ. અને ફિતરા પણ તું કેશ એવી રીતે જોકે હોય છે. થોડુંક કદાચ ચેન્જ હોય તો હોય અમુક રીતે બીજી રીતે કોઈ પણ દેતા હોય. એટલે આપણે સિનયા સુનમા ને શિયામાં તો થોડું ઘણું તો અલગ આવે જ છે.
હા યાર એ તો તારી સાચી જ વાત છે અ તે જે રીતે કીધું એ રીતે પણ આપણે કરશું બરાબર બિલકુલ આ વા અલ્લાહ તાલા અગર આ વખતે આપડે હેને અલ્લાહ પાસે આપણે દોસ્તી હંમેશા કાયમ રાખીએ અને એવી આ દુઆ કરશું અને આ સ્ય બરાતમાં આપણે બધી ઈ બાતો અલ્લાહ તલા કબૂલ ફરમાવે અ એવી પણ આપણે દુ દુવા કરશું ઇન્શાલ્લાહ આમીન.
આમીન સુમા આમીન સારું તો આપડે ઈબાદત પછી શાંતિથી વાત કરીએ તારા ઘરના બધા મારા તરફથી હે ને સલામ કહેજે.
હા ચોક્કસ કહીશ તું પણ તારું ધ્યાન રાખશે અને દુવામાં યાદ રાખશે અલ્લાહ હાફિઝ
ખુદા હાફિશ